જય માતાજી.
જય માતાજી.
શું કરો છો.
કઈ નઈ બસ જો બધા કામ પતાવીને બેઠી તમે ક્યા.
અમે કામકાજ બતાવીને બેઠા છે જો.
એવું છે બોલો બોલો બીજું.
સાારા છે.
બધું સારું તમે કે તમારા.
અમારા ઈ સારા હો.
ઘરના બધા કેમ છે સરસ બરોબર. અમારે બધાય મજામાં જો બધા એના એના કામમાં છે પોત પોતાના અંકલ દુકાને પપ્પા દુકાને બધા વેકેશનમાં
અમારે જો છોકરાઓ દુકાને છે.
હમ.
પ્પા સુતા છે.
બરોબર.
આવીને લંબાણા તા જો.
બરોબર તો હાલ ચાલ પૂછવા ફોન કર્યો એમને.
હા.
બ બરોબર બોલો બોલો શુ યાદ કર્યા. ઈ જો હમણાં હેને વેકેશન હ એટલે શાંતિ હ બાકી એને તો સ્કૂલ ને એવું બધું જ ચાલુ હોય બેનોને તો.
હા. આ દિવસોમાં ટાઈમ વયો જા જાતો હશે ન.
હા દિવસની સ્કૂલ હોય એટલે આખો દિવ સવારે સવારે તો નઈ બપોરે એટલે બપોરે જાય ને પછી આવી જાય છ વાગ્યા ની અંદર બધા
હા.
હમ પછી એનું એનું લેસન કરતા હોય એના
છોકરાઓ નાસ્તો ને લઇ જતા હશે ને.
હા એ નાસ્તો લઈ જાય પણ એ લોકોને કેવું મેનુ પ્રમાણે હોય ને તો આપડે મેનુ પ્રમાણે જ દેવાનું બાકી ન ચલાવે સ્ટ્રીક છે બહુ વધારે.
એ સારું એમ તો બાર ન ખાવું એના કરતા
હા ઈ છે બાર નું પાછી હેલ્થ બગડે ને પછી ફૂડ પોઈઝનિંગ થઈ જાય છે હમણાં તો કેટલા બધાને થાય છે એવું. હા એટલે પછી સારું છે એક દિવસ મગને મઠ ને એવું લઈ જઈ ને એકાદી ફ્રી આપે બરોબર ઘરે તો ખાતા જ હોય એને જોતું હોય ઈ.
હા આપડે ઘરનો નાસ્તો બનાવી દે. એટલે સારું ને.
હા એટલે ઘરે જ કઈક બનાવીને દઈ દેવાનું એન
હા.
અમે તો બહુ ઓછું જ
ઘરનો નાસ્તો ખાય તો એને કઈ તબિયત બગડવાની બીક જ નહી.
હા. એના કોને તો મારી બહેનોને ઘરનું આમ બહારનું ખાવા જ નથી દેતી હય નથી ખાતી બહારનું ખાવાનું જ નહીં તો કાંઈ થાય ને હેલ્થ ખરાબ થાય તો
હા. ત પછી બીમારી કેવી છે.
ઈ જ ને બહારનું ખાવાની જ મનાય છે ઘરમાં ખાવાનું જ નહિ બહારનું મેગી એ નહિ.
હા મેગી તો બહુ જ નુકસાન કરે છે.
હમ બોવ જ ખરાબ પછી તો
હા મેગી કરતા તો એમ એમ સારું.
હા.
હું છે બીજું?
કઈ નઈ બસ મજા મજા એક તો બાર ગમતું નથી ગરમી એટલી ને એમાં ગાડીયુને બધું નીકળતું હોય તો ધૂળ ઉડે મજા જ નો આવે સાવ
હા આમાં બધું શ્વાસમાં ને ધુવાળો જાય
હમ એજ ને એક તો પ્રદુષણ આટલું વધી ગયું હમણાં બધી જગ્યાએ.
હા બસમાં ને બધા તાપને લીધે કેવી આગ લાગે શે.
એજ ને બહુ જ આમ ખરાબ ખરાબ હમણાં તો બધું કઈ ગમતું જ નથી ગરમી એક તો ઉનાળો આવે ને એટલે કઈ મગજ જ કામ ન કર
અને બહુ જ ગરમી વધી ગઈ છે.
હમ ઠીક પણ હવે.
પેલા આટલી ગરમી ક્યાં થાતી?
ના જ થતી ને અત્યારે તો ગરમી એટલી ઉનાળામાંય ગરમી થી વરસાદ પડવા મયન્ડો ચોમાસું કે ઉનાળું કઈ ખબર જ નથી પડતી.
ના રે ના બધી ઋતુ સરખી. ઉનાળામાય વરસાદ આવે. હ. શિયાળામાંય આવે.
ચોમાસામાંય તડકો આવે વધારે
હા.
બધુઈ હરખું હમણાં થઈ ગયું હે.
કઈ ઋતુ ની ખબર જ નથી પડતી.
હ હ.
શું બનાવ્યું તું આજે તમે જમવામાં?
આજે જો મસ્ત નું હતું સેવ ટમેટાનું શાક બનાયવુંતું મારી બેનુંને બહુ ભાવે ઈ પછી રોટલી બનાવી થી છાસ પાપડ તો હતા જ પછી કાલ અમે અંગુર રબડી લય આવ્યાતા તો ઈ હતું અને કાલે બર્થડે હતો મારા ઘરના નો તો કેક હતી તો ઈ ખાઘી હજી કઈ જોતું હશે તો મેં કીધું બનાવી દેવું આપડે પછી નાનકહું એવું મમરા મમરા એવુ કઈ ખાવા હશે તો.
હા. હળવો નાસ્તો.
હા બાકી તો આ લોકોને કેવું ઘરમાં તો બેનને તોરે કે ભાવતું ન હોય ને તો એ જમે નહી એટલે હેને એના પસંદ નું કઈક એવું બનાવી નાખવાનું કે જમી લઈએ એમ.
હા શાંતિથી જમી તો લે.
હા પછી એને ભાવે ની એટલે એ સરખું જમે ની તો એ મજા ન આવે.
એ વાત એ સાચી.
એક તો ભૂખ લાગી હોય એમને એમાં જમે નહી એક તો ઉનાળો રહ્યો આમાં તાકત ની જરૂર હોય અને એ લોકો જમે નહી તો તાકાત ક્યાંથી આવે એમનામા.
હા પાણી પીવું જોઈએ
હા પાણી પીવું જોઈએ પાણી તો ખાસ પીવું જોઈએ ઉનાળામાં
હા લીંબુ શરબત, પાણી એવું બધું પીતું રહેેવું જોઈએ
હા ઈ થાય પાણી નુ હમણાં પ્રમાણ . મેં એ બહુ વધારી નાખ્યું છે, આ હું નહોતી પીતી વધારે પાણી તો
પાણી તો પીતું જ રહેવું જોઈએ
હમ્મ
હા શું એમ કે પાણી ન ઘટે
હા, મને તો એવું થાતું કે હું પાણી ન પીતી ને હ ગમે ત્યારે ચક્કર આવી જાય મને
તો ધ્યાન રાખવું પડે
બહુ જ ધ્યાન રાખવું પડે મારે તો પાણીમાં તો હમણાં તો પીવું એટલે નથી વાંધો આવતો
પિતુ જ રેવાનું આખો દિવસ મા ત્રણ, ચાર, લીટર તો પીય જ જવાનું.
હમ્મ આટલું બધું તો નથી વઈધુ પણ વધારું પાણી પીવાનું પ્રમાણ મારું.
થાવુંજ જોઈએ ઉનાળામાં તો એટલું
હા
શું છે બીજું નવીનમા
કઈ નઈ જો બેઠા એ બસ ગરમી માં ઠીક હ કઈ ગરમ ઠંડી તો કઈથી આવે એમ નથી
એસી ચાલુ કર દે
એસી માં હા એસી ચાલુ થાય એમાં વાંધો નહી પણ આપણને કેવું આપડે એસી માંથી બહાર નીકળાવ હોય ને રૂમ માંથી એટલે બહાર નો તડકો એવો હે ને કે આપણું બોડી ટેમ્પરેચર અને બહારનું વાતાવરણ હે ને મેચ જ ન થાય અને આપણને વધારે લુ લાગે પછી
એના કરતા વગર એસી માં સારા
હા, અને હે ને એસી નું જે હોય છે એસી માંથી જે વાયુ આવે ઈહે ને એને આપણને નુકસાન કરે ઝેરેલું હોય એના કરતા ઓરિજનલ ઓક્સિજન લઈએ તો એ વધારે બેટર રીએ ને એમ
સાચી
હમ્મ અને કુલરમાંય વાંધો કઈ નથી પણ કુલરમાં એ કેવું છે કે હે ને ફેન આવતો હોય કુલર માં તો એ હને મીન્સ કે બઉ પવન આમ એવા રાખે એવા રાખે મને વધારે પવન આવે ને આંખમાં કે એમ તો આંખ લાલ થઈ જાય ન કાનમ વધારે જાય તો માથું દુખવા માંડે ને એવું થાય પછી
એલે જે
હા એવું છે એટલે પછી કુલર એ વધારે યુઝ નો કરી શકીએ આપડે
એના કરતા આપડે આ પંખો સારો
હમ્મ પંખો સારો
થોડીક સહન કરવી પડે
કરવી જ પડે બીજો કોઈ ઉપાય નથી ઠીક-ઠીક પણ હવે ઉનાળામાં તો પંખો એટલો ફાસ્ટ નથી હાલતો કે આપણને એવું લાગે કેય ખબર જ ન પડે પાંચ ઉપર હોય તોય ધીમો લાગે.
ગરમી જ પણ એવી છે ને.
હા ક એય હે ગરમી એવી હે ને તો ખબર જ નથી પડતી કાંઈ.
આપણે આમ રહી જ નથી શકતા.
હા. કેવું બીજું સું ચાલે?
શાંતિ હો. છોકરાઓને જો અત્યારે વેકેશન છે. બધાંય ઘરે હોય
હમ્મ.
ધમાલ ચકડી બોલાવતા હોય, વારા ફરતી વારા.
હમ્મ બરોબર હે. તોફાન કરતા હયસે ને?
અરે તોફાની તો જાવા જ દયો. એક જાય એકને માર શાંત કરાવી તો બીજું, બીજાને શાંત કરાવી તો ત્રીજું.
હા.
વેકેશન છે એટલે એવું રેવાનું.
હમ્મ બરોબર હે ઈ તો રેવાનું જ છે.
હા હજી દસ પંદર દિવસ તો સહન કરવાનું જ.
હા બરોબર.
પછી સ્કૂલ ખુલી જાશે એટલે શાંતિ.
હમ્મ એ છે, છ તારીખએથી કાંઈક સ સ્કૂલ ખુલે છે એવું જાણવા મળ્યું તું પછી નથી ખબર.
આઠ છ.
બરોબર.
છનું બહાર પડ્યું આ તો.
એવું હતું મને વચ ખ્યાલ નથી મને તો અટલી. ખબર હતી ખાલી.
સ્કૂલ માં વળી એક બે દિવસ આગળ પાછળ હોય.
હા તો આ બરોબર તો.
હા બાકી બધાંય દસ છ ને આઠ છ ને એમ જ ખુલવાનું.
અચ્છા એવું છે.
પંદર સોળ દિવસ રહ્યા છે હવે.
હમ્મ.
હા છોકરા બધા જો આજુબાજુની પ્રવૃત્તિ કરતા હોય.
હમ.
ગેમ રમતા હોય કોક મેંદી ક્લાસમાં જાતા હોય.
હા ઈ હ એટલે ઘર બેઠા કઈક તો થાય સાઈડ ક્લાસ કરી લીધા હોય તો.
હા મેહેંદી કરે ડ્રોઈંગ કરે.
હમ બરોબર હ. કઈક કરતું રહેવું જોઈએ.
માનેમાંચવાણાવું.
ઈ સારું એટલે પછી ઓર્ડર આવવા માંડે તો આપડે ઈન્કમ ચાલુ થઈ જાયને કમાની કઈક ચાલુ
હા અને એનું તો કરી લે.
હમ ઈ પોતાનો ખર્ચો એની
હા આપડા ઘરનું થઇ જાય.
હા એ જ.
એ બહાર મુકાવા જવું નહી આપડે.
ભાઈ છે.
આપડો તો ખર્ચો નીકળી જાય.
હમ. બોલો બોલો. બસ હો બધા એ મજામાં. તમે ક્યો.
નહી બધાય મજામાં હો.
બરોબર શું કરે ઘરના બીજા?
બધાય આરામ કરે સે જો.
બધા આરામમાં એમને તમે કામ કરીને લંબાણા હતા.
જો.
બરોબર. હ કઈ નહી બસ જો હવે હે ને હું થાયકી એટલી હું ને તો મેં કીધું હવે ઘડીક હુઈ જાવ એમ.
હ આરામ કરી લ્યો.
હા વાંધો નઈ હાલો તો પછી વાત કરીએ.
એ હા બાય.
બાય બાય જય માતા
જય માતાજી. અ તો મને કેમ દય દીધા સે ઈ તો કાપી નાંખે ઓલી. ઠીક.